હેલો, બોલો કેમ છો?
બસ ફાઈન બોલો કઈ નહી ગરમી હા જ. નીકળીએ બવ ઘર બહ ત
ચાલો હિલ સ્ટેશન.
સાચે ફરવા જવા જેવું જ છે તમે ગરમીમાં ક્યાં જાઓ કે નહી જાઓ.
જવાનું છે થોડો વરસાદ પડે પછી
હા વરસાદ હમણાં એમ પણ બહ બધી જગ્યા પર વરસાદ ચાલુ થઈ ગયું છે.
આપડે ત્યાં નથી થયું ને.
હા રાજસ્થાનમાં પયડો પણ વરસાદ બે દિવસ હતો એના પછી તો ફોર્ટી સિક્સ ડિગ્રી પોહોંચી ગયો.
હમ્મ રાજસ્થાન ના. પણ બઉુ ગરમી છે બાપા.
ત્યાં એજે તો ત્યાં ફોર્ટીસિક્સ ડિગ્રી પહોંચી ગયો છે.
છે.
ઈન્દોર માં પણ પણ ત્યાં એ સાઈડ હમણાં વરસાદ ન પડ્યો ને. આપડમ હમ એજ આપણે મહારાષ્ટ્રમાં એમ હિલ સ્ટેશન પર પડ્યા છે વરસાદ.
હમ્મ હા હલો બોલો. બોલો.
બસ બીજું કઈ નહી તમારા બધા મસાલા ને બધું ભરાઈ ગયું ધા ચૂ મસાલા.
બધું ભરાઈ ગયું આ વખતે તો ત્યાં થાણામાં કરાવેલું ને.
ઓકે એલે ત્યાંથી શું કરે એ લોકો હોમ ડિલિવરી આપે કે લેવા જવું પડે.
ના ના પાંચ જણ જવાનું ટેક્સી કરીને.
અચ્છા.
એટલે બધા કરાવી આવે. એકબીજાનો.
અચ્છા અચ્છા એ સારું. ત્યાં એકદમ સારી વસ્તુ મળે ઓર્ગેનિક જેવી?
છે લોકો બધું આપણને જ સિલેક્ટ કરવાનું અને લોકો પછી વજન કરીને અને ત્યાં લાઈન લગાડવાની પછી એ લોકો પીસીને આપે છે. બધી વસ્તુઓ અલગ અલગ હલદડ ની અલગ ઘાણા જીરુની અલગ આમ જુદી જુદી લાઈન હોય છે બધે એક એક માણસ ઉભો રે અને બધા ન કરાવી લે.
અચ્છા એવું આખો દિવસ જાય ત્યાં તમે કરવા જાવ તો.
જો સવારના સવારના વેલા જાઓ ને તો તો તમારો નંબર ફટાફટ આવી જાય ને તમે ઘરે આવી જાાવ બાર વાગ્યા સુધી તો ઘરે. અને જો મોડા ગયા હોય તો પછી ત્યાં લાઈન લાગી જાય.
ઓહ.
સ્વભાવ હા ભાવમાં. બહુ ફરક છે ને અહિયાં ને ત્યાંના ભાવમાં.
એવું છે.
હમ્મ. હા આવ વખતે અરે આ છે ને જો મરચું કાશ્મીરી મરચું અહં બધે આ વખતે હજાર રૂપિયા હતું અને ત્યાં આપણને છસો માં થઈ ગયું.
ઓહ, હો, હો જો ડાયરેક્ટ ચાલીસ ટકાનો ફરક.
હા એટલે આપણને છે ને ટેક્સી નો ભાડો પણ પરવડે તો બે ચાર માણસ હોય ને તો પરવડે પછી.
હા એ પણ છે બે, ચાર હોય તો બધું ડિવાઈડ થઈ જાય.
બરાબર એજ.
એ સારું છે કે બોમ્બે એટલે મહારાષ્ટ્રમાં આટલું તમને ફાઈન મળી જાય. ગુજરાત હા
કરાવ છે ને.
ઓકે.
હા બે. ત્રણ વર્ષથી ત્યાંથી જ કરાવી. પેલા અહિયાં કરાવતા. શીતલા માતા મંદિર છે ને અહી આપે કાંદી વડીમાં ત્યાં.
શ્વર છે ત્યાં સોનગઢ સંકેશ્વર પાલનપુર એ સાઈડ થી બધા મસાલા કરાવે અમે લોકો જનરલી ત્યાંથી. તારગે એટલે એક બે કંપની છે એ લોકોને આપ આપણે ઓર્ડર ઓનલાઈન આપ પવાનું એ લોકો કુરયર કરી દે તમારા ઘરે ડાયરેક.
ના અહિયાં તો આપડા સામે આપણેે જે પસંદ કરીએ ને એ પ્રમાણે લોકો આપણે એમને કરીને આપી દે.
ઓ. એ સારું છે.
પણ આ મરચોમાં ઘી તેલ અને આ બધું આપ કડે લગાડવાનું છે. એ લોકો લગાડતા નથી તે કઈ નહીં.
અમે લોકો તો અમણાં છે ને એક ભરોશું શું ચાલુ કઈ દુ છે આ બધા જે આપડા પેકેટ આવે ને જે હું કહું છું પાલનપુરમાં છેન કંપની એચ એમ મસાલા કરીને બહુ મોટું નામ છે. એને ઓનલાઈન જ ઓર્ડર આપીએ એનું આ કુરિયર આવી જાય તો એમાં અડ દા કિલો ના પેકેટો. બધા એકદમ સીલ ટાઈટ જે આપડા રેન્ડમ પેકિંગ વાળી આવે ને વસ્તુ એવી.
હા એ
લેજ એર ટાઇટ આખું નટ્રોજન પેકિંગ વા દી અછું જેટલું જોઈએ એટલું જ ઓ પન કરીએ બધું ઓપન કરીએ જ નહી. જેમ મરચું ત્રણ ચાર કિલો ભરીએે તોડ દોડ દો કિલો જ ઓપન કરે. લે ઓલ કે આખા વર્ષ એ વસ્તુ ફ્રેશ ને ફ્રેશ રહે.
હા કલર પણ આવું ને આવું જ રે ને. હા કલર પણ આવુંને આવું રે આપડે ઈન્દોર માં તો ઘણા લ બધા લોકો છે ને કઈ તેલવેલ નથી નાખતા એ તો એમ જ ભરી દે
પણ એ સાઈડ નો વાતાવરણ પણ એવું છે ને ત્યાં ગરમી અને સખું વાતાવરણ આપડા અહિયાયા ભેજવા આપડા અહિયાં ની ચાલે એ વસ્ત અમે લોકો તો હવે કરિએ અથાણું બાકી
બાકી છે ને.
કારણ કે અમારા અહિયાં છે ને પછાતયા કરીને કેરી આવે. પછાત્યાં કેરીનું જ અથાણું નાખે એ પાછળથી જ આવે એ સ્ટાર્ટિંગમાં તો આ લોકો જે તોતાપુરીને, રાજાપુરીની મરવો કહેવાય અહિયાં જે ઈન્સ્ટન્ટ અથાણું નાખીને ખાવ પણ એની લાઈફ ખાલી બે કે ત્રણ દિવસ.
હા એ તો તાજો તાજો હત ખાણું આપડે પણ નાખીએ તો બે. ત્રણ દિવસ જ ચાલે અહયા પણ. બરાબર છે. ઇન્દોર માં પણ એ લોકો આદ્ર પછી જ નાખે આથાણું.
આગ્ર હા તો એ પછા છે. કે ર ત્યારે જ આવે.
બાકી બીજું શું છે.
હલો. હા હલોો. બીજું બોલો તમે.
બસ હું એજ કેતી હતીી તમને આ બધો અથાણાને આ બધી સીઝન કામ એટલું પોહોંચે લેડીઝ લોકોને પણ ગરમી એટલી લાગે.
બરાબર આ વખતે મારે તો નાખવાનું જ નથી. પણ બધા ન નખાઈ ગયું છે. હમ. મારે તો લાસ્ટ યર નું પડેલું જ છે.
અમારે હમણાં ગરી ચટણી હમણાં જે તમે લોકો શું કહ છૂંદો કે મુરબ્બો અમે ગુજરાત સા એક ગરી ચટણી. એ નાખાઈ ગયું છે અમારું એ કમ્પ્લીટ થયું. હવે અથાણા માટે તો હજી દસ દિવસની વાત છે.
એ વરસાદ આવે પછી નઈ મજા આવે હા. આપડા અહિયાં છે ને આપડાે અહિયાં કોઈ કોઈ રાજાપુરી નો નાકે છે. અને આપડે લોકો તો બધા લાડવાનું.
જાડવા એટલે.
લાડવા દેશી કેરી આવે છે. એનો પાચવાણું. ખાટું થાય છે અને રાજાપુરી ન ખાટું નથી થતો એમાં ખટશ ન હોતી.
હા રાજા પુરી ખાટી નની હો.
હમ.
એટલા માટે અમે લોકો દરી ચટણી રાજાપુરીને નાખી તો ખાંડ ઓછી જાય એમાં.
હા હા.
અને રાજાપુરીનુંું છે ને પાણી છૂટી જાય તરત તમે જેમ મીઠું નાખો નેને એમ એનું પાણી તરત છૂટી જાય પછી એનું જેટલું હા. તે જે અમારા. તાાપુરી નું જ કરે તો એમાં ખાંડ ન પ્રમાણ બહુ ઓછું લાગે અને કોઈ કોઈ લોકો છે ને સોતાપુરીને એનું કરે તો એ બહ ખાટી લાગે.
આપડા મતલબ મારવાડી લોકોમાં છે ને રાજાપુરી નો જ ચુંદો નાખ છે. મ રાખબો.
હમ એ જ ને.
અને હાપુસ આવે છે ને કાચી. એનો તો એટલો મસ્ત બને છે ને ચુંંદો. કારણ કે હાપુસમાં ખટશ ઓછી હોય છે ને.
હા પણ આ વખતે તો અમે લોકો એ ગુજરાતમાં કેસર કેરી આવે એટલે હાપુસ રાજા પૂરી આ ત્રણ ટાઈઇપ ની આવે. હા. આ વખત ના બિલકુલ સારા નથી નીકળ્યા આખી સીઝ ઝનમાં એક પણ હાપુસ એવો નહી કે આપડે બઉુ ચાવથી ખાધું. હાપુસ આમ ઓરેન્જ થઈ જાય તમે કટ કરો તો અંદરથી ફીકી હાપુસ અને કેસર કેરી એટલી જ એટલી ફાઈન હતી એટલી યમી લાગી છે કેસર કેરી.
અહં અહિયાં પણ મળે જ છે. કેસર પણ તમારે ત્યાં જેવું સ્વાદ નથી આમાં.
હા એજ છે.
કાયે કારણ કે એક વખત પાપા લઈ આવેલા તો પછી એ તો પછી એમાં સ્વાદ જ મતલબ તમારા જેવું નથી ત્યાંમુજ તજ જેવું નથી.
હવે અમારા ત્યાં તો પેલી વાડીની કેસર આવે એટલે એને તો સૂક થવામાં તો હજી બહ ટાઈમ જાય.
હમ્મ.
એટલે આખું આમ મેચ્યોર થવામાં પીડી થવામાં સાત થી આઠ દિવસ જાય એના પછી જ તમે ખાઈ શકો.
ના હમણાં અહિયાં હાપુસ તો બહુ સારા આવે છે.
ફાઈન અમારા ત્યાં આ વખતે ગુજરાતમાં હાપુસમાં બિલકુ બલકુલ મજા નથી અમે લોકો બે જગ્યા થી અલગ અલગ લીધી પણ બિલકુલ મજા નથીતી હાપુસમાં.
એજ આપડે ત્યાં કેસર માં મજા નથી તમારે ત્યાં હાપુસ માં મજા નથી.
અને હમણાં તો વરસાદ જેવું પણ થઇ ગયું એટલે કેવાય નહી કેરી કેટ કેટલા દિવસ આવવાની.
હમ્મ હમ્મ બરાબર. એક બરાબર છે. હા એક વરસાદ પડે ત્યારે કેરી ની તો વાટ લાગી જાય.
એ જ તો અરે બઉ બધામાં તો કેરિયું ઉપરથી એટલી સારી દેખાય અને તમે એને કાપ પો તો અંદર થી તો આખો ગોટલો
હમ હમ એ આવું જ આવે છે. આ વખતે છે ને હાપુસ માં પણ આવું થયું છે બે વખત આપડા અહિયાં પણ આવું જ થયું કાપીએ ને તો ઉપરથી સારો એકદમ અને અંદરથી કાળો કાળો જ નીકળે છે.
અરે તમે તો એ વાત કરો અમારે ત્યાં જયારે પેલી હાપુસ લાયવા સીઝન અને ત્યાં એને આપણે પાણીમાં બોરી રાખી ને બધી કેરી તો ચાર હાપુસ માંથી આખા હાપુસ માંથી ઈયળ નીકળી વ્હાઈટ કલરની. વચ્ચે વચ્ચે નહ એમ કે ને ખાલી ઉપર મોડા પર નીકળે એવું નહી આખા કેરી માં ક્યાંય થી પણ નીકળે આખા કેરી માંથી નીકળી કાણા પાડી પાડીને. એટલે કહ તો આડ જધ હાપુસ ખાવાની મજાને એ જોઈને જ આપડું મન નહી થાય કે તમે ખાવ.
અરે આપડે ત્યાં ચુસ વાના આમ લઈ આવેલા ને તો ચુસવાના આમમાં પણ બે ચાર આમ તો બહુ સારા હતા અને પાછળના ત્રણ આમમાં ઈયળ ઈયળ જ નીકળી છે.
હા હમણાં લીચી ની સિઝન અમે લોકો વચ્ચે લાવ્યા તો લીચીને તો હવે કે ધોવાય પણ નની કહી જ નહી ઉપરની સ્કીન કાઢીને મલકી ખાલી પ્લેટમાં અમે લોકોએ ભેગી કરી ચાર પાંચ જોયું તો પ્લેટમાં નીચે તો વાઇટ . એ ખબર જ નહી પડે કઈ લીચી માંથી નીકળી બ હા બધી લીચી ફેકવી પયડી અમને.
કે અને એના મોડા બધા ના સરખા હોય તો ખબર નહી પડે.
એ તો અમે શું કર્યું બધા છે અમારા ઘરમાં ભાઈ ભાઈ લોકો હોય. સાંજે આવે કામ પરથી તો આપણને એમ કે ચાલો બધા સાથે ખાઈએ તો છોલીને મૂકી દીધું એક પ્લેટમાં. તો જયારે જોય તો પ્લેટ માંથી બહાર નીકળી એક બે અંદર અને એટલે એકદમ આમ થાય કે હવે ખાવું જ નથી આ બધુ
પછી એ તો આપણ નફરત જ થઇ જાય ને.
હમ ચાલો આપડે પછી વાત કરી.
હ બરાબર.